હા
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ શું પણ મજા મેં સાંભળ્યું કે તમારા વાપીમાં બહુ મસ્ત મસ્ત વાનગીઓ મળે છે ને નવું બધું ઘણું ખાવાનું બધું ચાલુ થયું છે તો મારે જાણવું હતુંું આ બાજુ વાપીને દમણ સાઈડ આવવાનો હતો તો મારે પૂછવાનો હતું કે સરસ ખાવાનું ફેમિલી સાથે જવું હોય તો કયું સારું પડશે ને બીજી કંઈ વાનગીતાની સ્પેશિયાલિટી ટ્રાય કરવી હોય તો એ પણ જણાવજો
હા હા અમારે અહં વાપીમાં નજીકમાં એક જલારામ કમણ છે ત્યાંના ખમણ શેખમણી ને બધું એટલું બધું ફેમસ છે પછ પેટીસ એવું બધું બહ ફેમસ છે અને બીજા નજીકમાં એક સેન્ડવીચ છે તો એ સેન્ડવિચ પણ બહુ અ સારી મળે છે કે એવી સેન્ડવીચ અને એનો ટેસ્ટ પણ બહુ સારો લાગે છે ડાયમંડ સેન્ડવીચ કરીને છે અને એટલી બધી સેન્ડવીચમાં એટલી બધી પ્રકારની સેન્ડવીચ મળે છે કે વાત ની પૂછો લોકો દૂર-દૂર થી એ સેન્ડવીચ ખાવા માટે આવે છે પછી ત્યાં થોડા આગળ નજીક જાઓ એટલે ફાલુદો આઈસક્રીમને એવું બધું મળે છે તો મેવાડ કરીને નામ છે ત્યાં બધી અલગ-અલગ પ્રકારની આઈસક્રીમ, કાજુશેક, બદામશેક પછી ને એ બધી અલગ અલગ પ્રકારના ફ્લેવર વાળા આઈસક્રીમ ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું મળે છે એટલે લોકો એ પણ પીવા આવે છે એ તો સૌથી ફેમસ છે એટલે એ લોકો અ સવારે બઉ સવારથી જ થઈ જાય છે દુકાને એટલે લોકો બોપોરને સાંજે આવી રીતના આ રાતના બહુ પબ્લિક આવે છે પછી તમે વાપીમાં તો આટલી બધી જગ્યા છે પછી વડાપાઉં જે છે કિંગના એ બધા એ વડાપાઉં ખાવા આવે છે. પછી બીજું જઈએ તો દમણની અંદર ફ્રેન્કી બહુ ફેમસ છે ફ્રેન્કી ખાવા લોકો આવે છે બધા અલગ અલગ પનીરની ફ્રેન્કી પછી બીજી બટાકાની વેજ ફ્રેન્કી પછી અલગ-અલગ તી અલ લ અલગ જાતની પછી સેન્ડવીચ મળે છે ત્યાં બાજુમાં પછી ઈંડાની બી ફ્રેન્કી મળે છે ત્યા અલગ-અલગ ફ્રેન્કીને ત્યાં નજીકમાં ગાર્ડન છે એટલે બધા લોકો ફ્રેન્કી લઈને પછી ત્યાં અલગ-અલગ બેસી જાય છે ત્યાં ખાય છે બધું. હા તમાર અહીયાં પણ કઈ વલસાડમાં ફેમસ હશેને?
છે બધું ઘણા લોકો પેલા કનના ભજીયા અને એવું બધું ખાવા આવે છે પછી તિથલ પાસે જાય તો ત્યાં પણ બીચ પર બી બધું મળી રેય. ખાવાનું પછી સિટીમાં અમારી તયાં ભાજીપાઉ બહુ ફેમસ થયેલા છે બધા અહીંયા વલસાડ વિઝિટ કરે તો ભાજીપાઉ તો ડેફ નેટલી ટ્રાય કરે છે કે એના સાથે પેલી અ લીલા મરચાંની છટણી આપે તે ખાવાની બી બહુ મજા આવે પછી અ ફ્રૂટ્સમાં કહું તો વલસાડનું આ આમ આમ તો એકદમ ફેમસ છે તમે પણ સાંભળ્યું જશે કે વલસાડની કેરીને એમાં કેસરને આફુસ તો સૌથી બેસ્ટ મળે છે. તમને ભાવે છે કેરી?
હા હા ભાવે છે અમે તો બધા દૂર દૂર થી અહિયાં લોકો લોકો લેવા આવે છે વલસાડ અને કરમબેલીની સાઈડે એટલે ત્યાંની મને ખબર છે કે ત્યાંની વલસાડની કેરી બહુ ફેમસ છે કે લોકો બધી જાત જાતની કેરી મળે છે તો લોકો ખાવા આવે છે એમાં તો આ રાજાપુરી ને કેસર અને આ એ બધી ખાવા વધારે આવે છે અને લોકો અહિયાં થી બધા પાર્સલ પણ લઇ જાય છે મોટા મોટા ને હવે આ મેઈન ઉનાળો આવે એટલે લોકો લોકોનું કેરી પર જ વધારે ટૂટ પડે છે એટલે લોકો આ કેરીના બોક્સ બોક્સ ભરીને લઈ જાય છે ને તમે અ અહીં એટલે કેરી અહીંયા બહાર રોડ પર બી જાઓ રસ્તા પર તો ત્યાં બી વેચે છે પણ આ માર્કેટની અંદર જાય તો તમને ઓછા ભાવની અંદર સારું મળે એવું મને ખબર છે એટલે અમે પણ ત્યાં લેવા આવીએ છીએ.
હ ને બીજું આપણા ગુજરાત આપણે વાત વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં વાપી, વલસાડ સિવાય પણ તમે સુરત જાઓ તો સુરતમાં બી લોચો એકદમ ફેમસ છે પછી આપણી ગુજરાતીની બધા ઘરમાં તમે જોયું જ હશે કે ગુજરાતી દાળ તો અગર તો ચાલતું જ નહીં કોઈને તો એવી દાળ તમને બીજે કશે ખાવા નહીં મળે લોકો સ્પેશિયલ અહીંયા આ બાજુ આવે છે તો થાળી તો ખાય જ છે ગુજરાતી થાળી કે એ બાહાને એ લોકોને ગુજરાતી વાનગી ખાવા મલે પછી ઊંધિયું બી ના ભૂલાય એ બી એક આપણા ગુજરાત ની બેસ્ટ વાનગી છે. પછી તમે ઠંડીમાં પણ હાઈવે પણ જોયું હશે સુરતથી આ બાજુ તમે આવ આવતા હો કે વાપીથી બી વલસાડ સાઈડ આવતા હો તો ઉબાડિયુ પણ ફેમસ છે લોકો સ્પેશિયલી ખાવા ઊભી જ રેય છે ઉબાડિયુ.
હા હા અમને ખબર છે અમે લોક લોકો બી બધાવા માટે મેહમાનને અમ આવે ત્યારે અમે આ ઊંધ ઉગડ્યું ને એવું બધું ખાવા બાર જઈએ જ છે અં વલસાડ જ આવી જાય ત્યાં હાઈવે પર બહુ બધી જગ્યાએ હોય જ છે ત્યાં અમને મળે છે અલગ અલગ તો એ બધું ખાવા અ આવી જ છે પછી આ આપણેે વલસાડથી થોડું આગળ જોઈએ એટલે સુરત આવે એટ સુરતમાં પોક ફેમસ છે તો લોકો ત્યાં પોક પછી આ બધી મીઠાઈ ખાવા સ્પેશિયલ ત્યાં જાય છે કરીરીને એવું બધું ખાવા ત્યાં જાય છે. અમારે પણ બહુ જવાનું થાય છે ત્યાં એક મંદિર છે ત્યાં મંદિરે જઈએ ત્યારે અમારે આ પોક ને આ બધું કરીને એવું બધું ખા થાય છે બાકી તો અમે અહીં તો કઈ એવું બધું મળતું નથી એટલે ખબર નહી પડે તો ત્યાં પલા હોય ત્યારે આવું બધું ખાવાની ઈચ્છા થાય એટલે અલગ અલગ ખાય પોક ના વડા પછી પોકની પેટીસ પછી એવી રીતના અલગ અલગ ભજીયા એવી રીત બધું મળે. અને અમે લોકો એક વખત હમણાં જ ગયા હતા ત્યારે બળિ્યું ખાધું હતું એટલું તીખુ રસ્તામાં ઉગડ્યું અને ચટણી આપે છે એની સાથે છાસ ખાવાની મજા પડી જાય ઠંડીની અંદર તો શું કેવો તમે
છે ને આપડે બીજ જો આગળ હજુ જઈએ તો. અમે મેં કોલેજમાં બન તો આણંદ સાહિત તો તા ગોટ કો ના કોટા ફેમસ સ વડા ખાવાની મજા આવતી મેથીના ગોટા અને બધું પછી વાસસ સાઈડ મકબાતને એ બધું એકદમ ફેમસ સ મળે છે. ને હજુ આગળ જઈએ સૌરાષ્ટ્ર સાઈડ તેમાં પણ પેલા વણેલા ગાટ ગઠિયા અને ઘુગરા, જામનગરમાં ઘુગરા પછી જામનગરની પેલી કચોરી જે મળે છે પછી આ બાજુ આપણી વડોદરા સાઈડ તો તમે જગદીશ છેવડાનું નામ તો સાંભળલ્યું જશે
હા હા સાંભળ્યું છે મેં અ તંનો ચીવડો બ ફેમસ છે પછી જગદીશની પાખર વળી ને બીજું બધું પણ બહુ બધું મળે છે એ સાંભળ્યું છે પછી આપણેે અમે લોકો તો હમણાં જ વચ્ચે પુના ગયા ત્યારે આ પુનામાં તો મિસળ પાવ ફેમસ છે તો ત્યાં એ ટ્રાય કરું પણ એટલું જ સ્પાઈસી પણ મજા આવી જાય ખાવાની ત્યાંનું આપણને શું કેહેવાય કે ટેસ્ટ જ અલગ લાગે પછી ત્યા આપડે જઈએ તો આ ચીકી બી ફેમસ એટલે ત્યાં ચીગી પછી તનો પેલો મકાઈ નો ચેવડો જેવો આવે તે ચેવડો એવ બધું ચેવડો ખાવાની એટલી મજા આવી જાય. કે વાત નહી પૂછો અમારે ત્યાં રિલેટિવ છે એટલે અમે લોકો આવી રીતના ત્યાં જઈએ ત્યારે આવું તો ખાઈએ જ છે. અને ત્યા એટલી બધી દુકાન, હોટલને ચીકીની બી એટલી બધી દુકાન હોય છે તો અમે લોકો લાવી છીએ પછી જેલી વાડી ચોક વું બધું ત્યાં પુના સાઈટ મળે છે ને અમે જીએ ત્યારે ત્યાં જી ક લોનામલા અંડાલા એવું બધું ફરવાની જગ્યા છે તો ફરવાની જગ્યા ત્યાં જઈએ પછી આ રેવા ચેવડો લઈએ ને બધી આ ભખર વળી ચોકલેટ એવું બધું લી આવેમ એટલે અહિયાં આપણને અહિયાં તો બધું મળતું નથી એટ ત્યાં જે કોઈ વખત આપડ જવાનું થાય તો ત્યાં થી અમે આવું બધું અલગ અલગ વસ્તુઓ લઈને આવે બીજા માટે પણ અમારા માટે પણ ને ચેવડો તો એટલો મસ્ત લાગે આપ આપ અહી તો મળતો જ નથી જેવડો અમારા ત અમને પણકાવેને અમારા છોકરાઓને પણ એ જેવડો બોજ ભાવે ચોખા નો ચવડો બનેલો હોય એટલે એટલો મસ્ત થ કે અંદર ખોપરું ને એવું બધું નાખીને એ જેવડું લાંબા ગાળો સુધી બી ચાલી રહ છે તમે ગયેલા હશો કે નહી ત્યાં
વણ થાય એ બહુ ઓછું થાય પણ આ બાજુ આપણે ગુજરાત પછી આગળ જઈએ તો મુંબઈમાં બી વાનગીઓ ખાવાની મજા આવી જાય સ્પેશિયલી વડાપાઉ તનું વડાપાઉ ખાધું એટલે આમ અલગ જ લાગે મિસલપઉ પણ મુંબઈ સાઈડ પણ બહુ મસ્ત મળે છે. એ મેં ટ્રાય કર્યું છે પછી ઘણું બધું કશે બી મુંબઈમાં એટલું સારું છે કે તમે કશે બી ફરવા ગયા હતા તો તમને એવું નથી કે હોટલમાં જ ખાવાનું વચ્ચે કશે ને કશે કોઈ ને કોઈ ઊભી જ રહે્યા હોય તેની પાસે પણ ખાઈને તમે ખાઈ શકો પછી બધા માર્કેટમાં પણ મેં ફરવા જાઉં તો માર્કેટમાં પણ ઘણી વાનગીઓ બધી મળી રહી જે આપણા રીઝનેબલ રેટમાં પણ હોય ને ટેસ્ટ તો હોટલ કરતાં પણ સારો લાગે.
હા મેં સાંભળ્યું જ હતું. કે નજીકમાં જઈ છે તો નજીકમાં બોમ્બે સાઈડ તો બહુ બધી અલગ-અલગ નાની નાની દુકાન હોય છે દુકાનમાં બધા સ્ટોલ તો ખાવાની પણ મજા આવે છે અને અલગ-અલગ ખાવાનું પણ મળે છે ત્યાં એને સસ્તું ખાવાનું મળે છે એટલે આપણને થોડું ગમે પણ છે આપડા અહીં આવું બધું નથી ચાલતું પણ આ મોટી મોટી સિટી ની અંદર એટલું મસ્ત ખાવાનું પણ મળે છે ને એટલે એટલા બધા સ્ટોલ હોય છે એટલે આપડે ત્યાં કઈ પણ ખાઈ લઈએ એટલે આપડ ભૂપ મટી જાય છે. અહીંયા એવુ બધું નથી. ત્યાં માર્કેટ પણ છે શોપિંગ એટલે ઈઝી પડે માર્કેટમાં ખાવાનું અને આ બહુ બધી દુકાન એટલે આપડે ત્યાં ખાઈ દઈએ એટલે આખો દિવસ આપરો ત્યાં પતી જાય બીજું કઈની અલગ અલગ નાની દુકાન મા, મેંદુવડાથી લઈને બધી જ વસ્તુ મળે છે સેવપુરી પાણીપુરી, દહીંવડા કે છોલેપુરી કે બધું અલગ-અલગ મંચુરયન ને બઘું સસતું મળી જાય. એટલે અમેતો જયારે પણ જીએ ત્યારે ખાઈ લીએ છે ત્યાંની સેન્ડવીચ પણ બો ફેમસ છે એટલે એ સેન્ડવીચ ખાઈ લીએ છે. આવી રીતના દિવસ પસાર કરી કાઢીએ છીએ ત્યાં જઈએ તો અને લોકો ત્યાં બીચ પણ છે ત્યાં બીચ પર પણ અલગ અલગ બધું આવી રીતના મળે છે તો એ બીચ પર જઈએ તો ત્યાં બધી ભેલને એવું બધું મળે તો ભેલને એવું બધું ખાય. લીએ છે.
હા, સાચી વાત મેં પણ તા ચોપાટીમાં આ બધું ટ્રાય કર્યું છે ચાલો તો હવે હું વાપી આવું તો તમે મને જે એ બધું કીધું તો આ મને ખાવા લઈ જજો ને તમને ચોક્કસ મળીશ વાપી આવીશ તો ચાલો ફરી મળશું આપરે. આવજો.